હેલો બેન સારું છે ને તમને તમારા સાસુ સસરા મજામાં છે આવાજ આવે છે મારો તમારો બેન
હા હા અવાજ આવે છે બિલકુલ સરસ રીતે અવાજ આવે બોલો કેમ છો તમે બધું ઘરે મજામાં છે
શું કેવાે તમને મેં જવા દેની મારા સાસુજીને જરા ઓપરેશન કર્યું છે મોતિયાનું તો અમને તો સારું છે એમ પણ મારા સસરા બી જરા ઠોકાઈ ગયા ને ગાડી પરથી ચાતા હતા તો ટોકાઈ ગયા તો એમનો પગ ગાડી પરથી જાતા હતા તો ઠૉકાય ગયા તો એમનો. પ ગ ભંગી ગયયો છે તો હમણે મેં તને કેવું ને મારા સાસુ સસરા બે વ જ પથારીમાં પડેલા છે તે છતાં હ મેં તો બધું કરી જ લેઉં છું મેં જોબ બી ચાલુ જ રાખી છે કઈ નહી મેં બધા વધારે સવારે બધું કરી જાઉં છું ને એમને બી મેં બધું કરીને જાઉં ને તો બધું સારી રીતે ચાલતું છે હમને તો પણ મેં તમને કેવું કે આમણે આજકાલનો જમાનો જે છે એ કેવો થઈ ગયો છે કે વૃદ્ધાશ્રમમાં તમારે તમારા જે વડીલો છે એ લોકોને મૂકવાનો વાળો આવી ગયો છે કે આજે મેં જો કઈને બી મારા સાસુ સુુસરા ને સાથે રાખ પછું પણ અમુક જ જે છે વ્યક્તિઓ તે લોકો શું કરે છે કે આજે અહ એ અમુક એક થઇ જાય સિનિયર સિટીઝનમાં પ્રવેશ કરે એટલે એ બધાને તમે તમે જેટલા હાથ પગ સારા રે ત્યાં સુધી તમે સારા સાથે રાખો છો, ને એના પછી જય્યારે લોકોને સાચી મત સેવા કરવાની જે આપ આપણાની આપડે સેવા કરવાની જે અ ટાઈમ આવે એ ટાઈમે તમે એ લોકોને આશ્રમમાં મૂકી આવો છો, તો મેં અમુક વાર જોવું ને કે અમુક વાર જોઈને મને એમ થાય કે કેવું ને કુદરત કેવું છે એમ, કે જયારે સમય હોય ત્યારે તમે એનો ઉપયોગ કરો છો, પણ તમારી પાસે પછી એમના પાસેથી કઈ થતું નથી, ત્યારે તમે એ લોકોને આશ્રમમાં મૂક આવ છો કે પછી પૈસા ભરીને એમ કેવો છો કે મેં એ લોકોનું કરતો જ તો છું, તો એનો તો શું ફાયદો શું કેવો તમારું?
હા, એકદમ સાચી વાત છે, તમારી એમાં એવું છે ને કે અત્યારે મોંઘવારીનો જમાનો છે. બધાને છે ને તે એક વ્યક્તિ વધારે કઈ ઘરમાં આવી જાય તો એ લોકોને થતું નથી, એટલે આમાં કેવું કે એ લોકોને ને મા બાપ એક બોજ જેવું લાગે, એ લોકો એવું વિચારે કે હવે આ સિનિયર સિટીઝન છે તો એ લોકો ના દવાના ખર્ચા દુનિયાભરના, બીજું એ લોકો કઈ કમાય નઈ એટલે આપડા પર નિર્ભર રે અને એટલા એક બીજા બે વ્યક્તિને ખવડાવીએ એના કરતા એમ કે આપડે પોતાના મોતશોક ની પૂરા કરીએ એમ કરીને એ લોકો છે ને આવી રીતે વર્તન કરે, જેમ તમે કીધું તેમ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, કા તો પછી એ લોકોને જોઈ ની કા તો પોતે બીજી જગ્યાએ રહેેવા જતા રે અને એ લોકોને એકલા મૂકીદે એ બધું ખરું, પણ હવે આમાં એવું ને કે ભાઈ સિનિયર સિટીઝન થયા સિનિયર સિટીઝન થયા તો તમારે બી છે ને થોડુંક સમજવું પડે, સિનિયર સિટીઝનો એ બી છે ને થોડુંક સમજવું પડે, કારણ કે આમાં એવું ને કે તમારે છે ને બધી જમાના પ્રમાણે ચાલવું પડે એમ, તમે એકદમ રૂઢિચુસ્ત થઈને જો રેવો તો નઈ કામ લાગે એટલે તમારે કેવું કે ચેસ કરતા શીખવાનું, બીજું કે જેમ ઘરમાં વહુ કેતી હોય, દીકરી કેતી હોય, જમાય કેતા હોય, કે દીકરો કેતો હોય, એ પ્રમાણે છેને જરા કે એમની હામાં હા મિલાવીને જરાક રહેવું જોઈએ, કારણ કે આમાં કેવું છે ને કે જયારે તમે એકદમ સિનિયર સિટીઝનની સ્ટેજ પર આવો ને ત્યારે તમે સ્વભાવ એ બી તર જિદદી થઈ જાઓ અને તમને છે ને કોઈ કઈ કઈ કે, કોઈ આપડા ઘરમાં આવે, કશે જવાનું આવે તો એ લોકોને ગમતું નથી, એટલે એના કારણે એ કેવું છે કે જુવાન લોકો એ છે ને પોતાના મોત્સોક વાળવા પડે, એટલે એ લોકો ને એ બધું વસ્તુ કરવા માંગતા નથી, એટલે એ લોકો આ બધા પગલા લે કે ચાલો એ લોકોને વૃદ્ધાશ્રમમાં મૂક આવે, કે ચાલો એ લોકો થી જુદા રહી જઈએ, એટલે એ વસ્તુ ખોટી છે અને બીજી વસ્તુ એ છે કે અત્યારનું જે જમાનો છે જે જનરેશન છે તે લોકો ના મગજમાં બી કેવું થસવામાં આવે કે આપડે આપડુ જ કરવાનું, આપડે બીજા કોઈની જવાબદારી લેવાની નઈ, આપડે ફક્ત આપડી જવાબદારી લેવાની આપડે ભણવાનું, આપડે પૈસો કમાવાનું પોતા માટે જ કમાવાનો અને આપડે પોતે જ ખર્ચો કરવાનો પોતાના પર અને બધા મોજ શોખ કરવાના, પૈસા બચાવવાનો નઈ, કઈ વાંધો નઈ ચાલશે આગળ ચાલી જશે એવું બધું એટલે તેમને તેમાં શું થાય કે જ્યારે આવી જવાબદારીઓ માથ થા પર આવી જાય ત્યારે એ લોકોને ખુબ કંટાળો આવે, કા તો એ લોકો એકદમ ચીડવાઈ જાય અને બીજી બાબતમાં સિનિયર સિટીઝનો એ છે ને બીજું એક બી ધ્યાન રાખવાનું કે સિનિયર સિટીઝન એટલે બીજું બાળપણ. હવે એ બાળપણમાં કેવું કે આ તો મોટા જે અમુક વ્યક્તિ હોય ને તે લોકો એ તો સમજવાનું જ, સાથે નાના એ બી સમજવાનું કે એ લોકોનું બાળપણ છે એટલે એ લોકો કોઈ જીદ કરે એ લોકો કઈ વસ્તુની માંગણી કરે, તો એ લોકોને આપણે લાવી આપવાની હોય ની કે આપણે એ લોકોનો તિરસ્કાર કરવાના હોય કારણ કે એજ મા બાપે આપણે જયારે નાના હતા ત્યારે આપણને ભણાવી ગણાવીને મોટા કર્યા આપણને પગભર કર્યા અને આપડી પાછળ પૈસો ખરેચો, સમય ખરેર્ચો, એટલે એ બધું જ છે ને એ લોકોનું મૂલ્યવાન વસ્તુ જે છે તે બધી આપડી પાછળ ખર્ચી, એટલે આપણેે પણ છે ને એમનો ઉપકાર માનીને છે ને એમની સાથે આજે તમે કીધું કે એ લોકોને મૂક્યાવે, કાતો જુદા રહી જાય એવું ની કરવું જોઈએ, તમારું શું માનવું છે, આ બાબતમાં?
એકદમ સાચી વાત છે તમારી. તમે જેમ કેવો છો તે એકદમ જ સાચું છે, કે તમે જે કેહો છો કે સિનિયર સિટીજન એટલે બાળપણ, મેં મારા સસરા ની વાત કરું છું ને તમને કે મારા સસરા ને છે ને એમ કે મીું ખ બધું વસ્તુ ખાવાની બહુ જ એટલે હમડે તો છે ને કે ફ્રીજમાં કઈ ચોકલેટ જોઈ ને એટલે ખાઈ લે છે, તો એ કેવું કે એક બાળપણ જેવું છે એમ કે કઈ બી વસ્તુ આમ મીઠું મીઠું આમ કઈ બી લાય તો ખાવાનું મન થઈ જાય એમ. હમણા આપણે એમને ટોકી બી નહી શકે પણ આપણે એમને એમ શાંતિથી કહી શકે કે તમારું જક ડાયાબિટીસ છે, તો તમારે જરા કંટ્રોલ કરવું પડશે, આમાં કેવું છે કે અમુક સિનિયર જે છે ને એલોકો ને બોવ લાગી આવે કે અમને કેમ કીધું એમ, ને એમાં કેવું છે બીજું એ કે એ લોકોને ઈગો બી હટ થાય, કે અમુક જે સિનિયર સિટીન છે ને તે બહ ઈગો વાલા હોય છે, એ લોકોને એમ થાય કે મને કોઈ બોલે તે મેં ચલાવી નઈ લેવું. કાલની આવેલી વહવ તું મને કેવી રીતે બોલવાની એમ, બીજું કઈ ની પણ એ એવું નથી વિચારતા કે તમારા સારાના માટે આપણે બોલે છે, ખરાબ કરવા માટે નથી બોલતા. તો આભી સિનિયર સિટીજન વાલા એ લોકો ક વિચાર કરવું જોઈએ જરા કે કઈ વસ્તુ કોઈ આપડે કઈ બી વસ્તુ કઈ કેવું છે, આપડે એ લોકોને ક છે તો કઈ એ લોકોના સારા ના માટે જ ક છે, એ લોકો ના ખરાબ ના માટે નથી કહેતા બીજું એ તું એક સુરતમાં જોઈ શકે છે ને ઇન્સ્ટાગ્રામ પર એક રીલ ફરિયા કરતી છે, કે ધારો કે તમારે અ વૃદ્ધાશ્રમ છે ત્યાં ને તમે તમારે તમારે તરફથી તમારે ખાવાનું કે કઈ આપવું હોય તો તમે આપી શકો છો, એ કયો એક માણસ છે ત્યાં તે એ બધું ચલાવે છે કે ધારો કે તમારા કોઈ પેરેન્ટ અહિયાં ના હોય, તમારા છોકરા એ લોકો અહીયા ના હોય, મૂકીને જતા રહેલા હોય, ને એ લોકો દખલા રહેેતા, હોય એ ઘરમાં ને એ લોકો નું કરવા વાળું કોઈ ના હોય, તો તમે અહીંયા કોન્ટેક્ટ કરો. તમને અમે લેવા આવી જશુ, તો આ વૃદ્ધાશ્રમમાં, બી તમે કોન્ટેક કરીને વૃદ અને જે, લોકો ઘરે રેલા હોય ને એમના છોકરા એ લોકો બહાર રેતા હોય. ને એમના છોકરા એ લોકો જો છોડીને જતા રહેલા હોય, ને લોકો ના કઈ પ્રોબ્લેમ હોય પગ ભાંગી ગયેલો હોય કે હાથ ફ્રેક્ચર થઈ ગયેલો હોય, કે કઈ બી થઈ હોય કે બેડ પર હોય, તો એ લોકોને તમે આ કોન્ટેક્ટ સુરત નો આપી શકો, કે એ લોકો જઈને એ લોકો જે આગળનું જીવન છે, તે આગળ વ્યતીત કરી શકે કે શાંતિથી એ લોકોનું જીવન જગી શકે, હમણા સિનિયર સિટીઝન ની જ વાત કરું, તો એ લોકો એ બી એ લોકોની લાઈફમાં બહ મહેનત કરી હોય છે, જો આપણેે બે બીજી વાત એ કે આપણેે એ લોકોને હેલ્પ નહી કરશું, તો પાછળ જતા આપડો બી એ જ વાળ આવશે, કે આપડા છોકરા તો કેવને મે આપડું જોઈને શીખશે કે તમે તમારા પેરેન્ટ નું નીક્યું, તો મેં શું કામ તમારું કરું, હા એક બીજી વાત બી સાચી છે, પણ આમાં કેવું છે સિનિયર સિટીઝનને થોડુંક સમજવું બી પડે, કે આ બધું કઈ થોડું સમજવું પડે કે, વહુ ન સાંભળવું પડે, એ બધું સમજીને ચાલવું જોઈએ પછી બહ ઈગો રાખીને ચાલે એ તો ના હાલે ને શું કેવો તમારું?
હા એકદમ સાચી વાત છે, એજ તો હું કઉ છું કે બધા એ છે ને બધાની પરિસ્થિતિ સમજી, અને એ લોકોની સાથે એડજસ્ટ થઈને રેવું પડે, જેમ કે વૃદ્ધ હોય એટલે મી સિનિયર સિટીઝન હોય, કે પછી યંગ જનરેશન હોય, જુવાન પેઢી હોય, એ લોકો એ બધા એ છે ને એકમેકની સાથે છે ને સમજી કરીને રહેેવું જોઈએ, તો જ તમે છે ને એક સંયુક્ત કુટુંબમાં સારી રીતે તમે રહી શકો, એ તો કેવું થાય, કેની આપણે મા બાપ ને સારી જોઈ શકી નહી આપ આપણે આપણા, આપણા જાત ને આપણે જોઈ શકીએ. કે નહી કે આપડે આપણા છોકરા નું બાળ પણ જોઈ શકીએ, એટલે આમાં કેવું થાય છે કે બધાની વચ્ચે આપડણે છેલ્લે પીસાઈ જવું પડે, એના કરતા એવું છે કે ભાઈ આપડે, કઈ વાંધો નહી શાંતિ થી બધાની સહમતી થી સરસ રીતે એડજસ્ટ થઈને રહેવું જોઈએ, એટલે આજે તો મને ખુબ ગમ્યું, કે આપડણે આ કેટલી સરસ ટોપિક પર આપણે ચર્ચા કરી, અને બહુ સારી રીતે આપણે વાતચીત કરી, ચાલો પાછા ફરી એક વાર મળશું ઠીક છે.
ઓકે આવજો.